હોઉ કેમ છો ધરતીબેન મજામાં?
હા બસ કાજલબેન મ મજામાં
કેવું ચાલે છે, હા હા સંભળાય છે સંભળાય છે હવે આવે આવે છે, આવે છે બોલો, બોલો
હમ્મ બસ કઈ નઈ આ શાંતિ છે. આ બસ થોડુંક ઘરનું કામ કરતા તા.
બરાબ મેં તો મારા ગામડે આઈ તી. તો બધું જોતી તી. તોમે દુ લાવ કેટલાય દિવસથી ધરતીબેનને ફોન નહીં કર્યો તો કરી લઈએ એમ.
બરાબર સાચી વાત.
મે અહિયાં તો એકદમ શાંતિ લાગે છે, એનું વાતાવરણ એટલું અ ચોખ્ખું છે અને અ એટલી હરિયાળી છે અહિયાયા મે ખેતરમાં બેઠી છું, અને એટલું સારું લાગે છે. તો મેં જ્યાં રહું છું મતલબ મે સ શહેરમાં રહું છું. તો એના કરતા અહીંયા એટલું મસ્ત લાગે છે ને એકદમ આમ શાંતિ વાળું વાતાવરણ છે એમ
સાચી વાત છે, એ તો છે જ એકદમ આમ કહેવાય ને કે શહેરની વાત કરીએ અને ગામડાની વાત તો બહુ જ એનું જીવન બહુ જ અલગ બધી રીતના અલગ થાય, સ્વાસ્થ્યની રીતના જોવા જઈએ તો કેટલા ફાયદા છે, પછી કેવી રીતના કે આપણે ભણતરની રીતના જોવા જઈએ તો પણ શહેરના કેટલા ફાયદા છે, અને ગામડાના કેટલા ગેરફાયદા છે, એટલે બંનેનો તફાવત ઘણો બધો જોવા મળે છે
હા એ તો સાચી વાત છે ગામડા ની આખી જીવનશૈલી અલગ હોય ને શહેરની આખી જીવનશૈલી અલગ હોય પેલા તો એ લોકો જે ગામડાના લોકો હોય એ લોકો ના સ્વભાવ અને શહેરના લોકો ના સ્વભાવ એ બંનેમાં બહુ તફાવત જોવા મળે છે ગામડાના લોકોમાં કેવું હોય કે બહુ જોવા મળે છે
બરાબર
છે એકબીજાને બહુ મદદરૂપ મદદ ભાવ હોય એમ શહેરમાં એટલું બધું આપ આપને એવું ના જોવ શહેરમાં બધા લોકો છે ને પોતપોતાનું કામ કરતા હોય
હાચી વાત છે, હમ બરાબર
અને બીજું એક જોવા મળે કે શહેરમાં છે, ને તકો ઘણી બધી હોય
હા
આપણને ગામડામાં ના જોવા મલે
સાચી વાત જેમ કે આમ તો કેહેવાય કે ભણતર ઘણું બધું ગામડા માં તકલીફ પડતી હોય પણ શહેરમાં એવી રીતના સારી રીત ના આપણે ભણી શકીએ છીએ, અને એના પછી આપણને અલગ-અલગ જોબનો પણ સ્કોપ હોય છે.
સાચી વાત છે સાચી વાત છે. હમ્મ હમ્મ અને શહેરમાં કેવું કે કોઈ પણ વસ્તુ કોઈ સુવિધા હોય, દવાખાનાની સુવિધા, કે જીમની સુવિધા કેવી બધી જે સુવિધાઓ હોય બેંકની સુવિધા એ પણ બહુ સરળતાથી મળી રહે છે જ્યાં શહેરમાં એવું ના હોય. શેરમાં તો લોકો બિચારા રિભાતા હોય છે આવી બ એકદમ સામાન્ય જે જરૂરિયાતો માટે પણ આજે પણ ઘણા-ઘણા શહેરોમાં તો આજે પણ વીજળી નથી, પાણી પૂરતું નથી મળી રહેતું એમ. તો એવું બધું જે છે એ જોવા જઈએ તો એમ
ના, ના એટલે શહેરમાં હા, ગામડામાં આવું બધું વધારે જોવા મળે છે, અને શહેરમાં કોઈ બી આમ એવી રીતના કોઈ તકલીફ નહી પડતી, કેમકે કેટલીક સેવાઓ ચોવીસ કલાક ચાલુ જ હોય છે, જેમ કે આપણે દવાખાનાની વાત કરીએ તો દવાખાના ચોવીસ કલાક ચાલુ હોય છે, જેથી કોઈને અડધી રાતે પણ કશો પ્રોબ્લમ થાય તો એનું નિરાકરણ આવી જાય છે
સાચી વાત છે, સાચી વાત છે અને અમુક વાર કેવું થાય છે હું, હું અમુક જગ્યાએ જોઉં છું એ કે અહીંયા પાણીની પણ સુવિધા નથી હોતી અને તમે જેમ કહ્યું એમ શિક્ષણનું તો એ જે છે, એ છોકરીઓને તો જવા દો છોકરાઓને પણ નથી મળી રહેતું એમ સામાન્ય બીજું એક જે હોય છે, કે તો અહીં જે ગામડાના લોકોની જે માનસિકતા હોય છે, એ, એ માનસિકતામાં ઘણો બધો તફાવત જોવા મળે છે કે, એ લોકો હજુ પણ થોડું છે પછાત વર્ગનું જીવન જીવી રહ્યા છે એ લોકો જે છે એ આગળ નથી આવી રહ્યા જોકે એના પણ ઘણા બધા કારણો છે એજ કે એ લોકોને પૂરતી માહિતી, એક તો સંચાર, વ્યવસ્થા, ફોન, ન્યૂઝ આ બધું પણ એ લોકો સુધી સરખું પહોંચતું નથી એ લોકોનું એક જે એક દિનચર્યા બની ગઈ છે, બસ એમાં જ એ લોકો જીવી રહ્યા છે
હા. અને મેન વાત કરું તો હું જેમ કે રોજની આપડી, હલો સંભળાય છે ને? મારો અવાજ? હા કે આપડે જીવન કેવી રીતના જીવું, તો જીવન જીવવા માટે પૈસાની ખુબ જરૂર હોય છે. તો હવે આપડે જે શહેરમાં રહેતા હોય તો શહેરમાં મોટી-મોટી કંપનીઓના કારણે બેરોજગાર ઓછો જોવા મળે છે. વધારે ને વધારે રોજ માણસોની જરૂર પડતી જ હોય છે, તો એ લોકો લે છે, તો બધા જ એમનું જીવન શાંતિથી ગુજારી શકે છે હા. કેમ કે એ લોકો રોજને રોજ નવી-નવી મોટી-મોટી કંપની બનશે તો માણસોની એટલી જરૂર પડવાની, તો બધા માણસોની ભરતી થશે. અને એ લોકો એ પ્રમાણે એમને વળતર મળશે, તો એ લોકો એમનું જીવન સારી રીતના જીવી શ શકશે.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ. અને
બોલો-બોલો.
બીજું જો આપણે દરેક વસ્તુના ફાયદા ગેર ફાયદા તો ઈ આપણે પહેલા જ વાત થઈ તો એવી રીતના ગામ ગામડામાં રહેવાના પણ પાછા આપણને જે છે એ ઘણા બધા ફાયદા જોવા, હા જોવા મળે, કે તહીંયા જે છે પહેલો તો એક મોટો જે ગામડામાં રહેવાનો મને જે લાગે છે ફાયદો એ છે કે તમારો માનસિક તણાવ જે છે એ ખૂબ જ ઓછો થઈ જાય.
હમ્મ.
તમારો જે તમને પેલા તો એવું વાતાવરણ મળી રહે શાંત અને અ એવા લ જેમ મેં કયું લો કો પણ મળી રહે, અને એક જે ઘોઘાટીયું વાતાવરણ હોય ને શહેરનું કે આમ નગરા તમે બહાર પણ એક વેહિકલ લઈને નીકળો ને એટલે તમે નકરા હોર્ન નો અવાજ નકરા આજુબાજુ લોકો ના અવાજ અને એજ બધું જોવા મળે એમ. પણ પણ શે ગામડામાં એવું ના જોવા મળે.
હમ્મ પણ કેવું કે આમ એક વાત કહીએ તો સંસ્કારોનો પણ મોટો ફાળો હોય મનુષ્યના જીવનમાં, જેમ કે ગામડાઓમાં લોકો એટલા દિલદાર હોય ને એમની રિયાલિટી બતાવે કોઈ કોઈ ખોટી વસ્તુ એમનું ના વ્યક્ત વ્યક્ત કરે બધાની આગળ એટલું હાવભાવ રહે. ખુલ્લા દિલથી રહે જયારે શહેર ની વાત કરું તો અતાર તો લોકો એકબીજા જોડે વાત કરવા પણ તૈયાર નથી અને અમુક સોસાયટીઓમાં તો આપણે જોઈએ ને તો બાજુ વાળા ઘર કોણ રહે
કો એ પણ નથી ખબર હોતી હા એ તો મને ખબર એ મેં જોયેલું છે અને બધા સ્વાર્થી બહુ છે અહીંયાં. તમે જશો ને શહેરમાં શહેરમાં તમે કોઈના ઘરે જશો ને તો તમને આવકારો એટલો બધો નહીં જોવા મળે. પણ ગામડામાં તો કેવું એક ઘરના એક જણ ના ઘરે મહેમાન આવે એટલે આખા ગામનું મહેમાન થઈ જાય એમ. અને ગામડામાં કેવું આખું ગામ એક બીજાને ઓળખ તોય.
હમ્મ અને હા અને કેવું કેઅમ ચોય ને લોકો અત્યાર શહેરમાં રહેવા આઈ જતા શહેરને એમને મો હોય અને અમુકને મો હોય ને અમુક ની મજબૂરી હોય પણ જયારે ગમે તે વાર તહેવાર આવે જેમ કે દિવાળી કે ઉતરાયણ કહીએ આપણેે કે નવરાત્રી તો એ તો ગામડામાં જ એ ઉજવવાની મજા તો ગામડામાં જ હોય. છે. ચોય ન મોટા મોટા નોકરિયાત લોકો હોય કે સ્ટુડન્ટ હોય ગમે તે વેકેશન પડ્યું કે રજાઓ મળી તો એ ગામડામાં જ શહેરમાં કોઈ આટલી બધી આ બધી વસ્તુ ની મહત્વ નહીં ઠીક છે આપણે કહીએ
સાચી વાત છે સાચી હા હા હા પણ એ જે એક વાતાવરણ હોય ને કે જેમાં મજા આવે પોતાના લો લોકો જોડે બેસીને વાતો કરવાની પોતાના લોકો જોડે તહેવાર ઉજવવાના અને જે તહેવારની જે તૈયારી હોય એ ગામડાની અંદર વો પહેલા થી ચાલુ થઈ જાય. અને એ લોકો માટે તહેવાર છે. એ બહુ મોટી વસ્ કેવાય, અત્યારે શહેરમાં તો ક્યારે તહેવાર દિવાળી, હોળી કે આવીઈને જતો રહે છે તો પણ સમજણ જ નથી પડતી. એમ, ગામડા માં એવું નથી. ગામડામાં હજુ પણ મહત્વતા છે. દરેક તહેવારની, દરેક ઉજવણીની લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય શહેર માં તો કેવું હોય કે કોઈક નું લગન હોય એટલે ઉભા ઉભા જઈને આવતું રહેેવાનું. બસ એ જે પૈસા હોય એ લિફાવમાં મૂકી મૂકીને આવતું રહેવાનું. પણ છેને ગામડામાં એવું ના હોય. ગામડામાં તો જયારે લગન ચાલુ થાય ત્યારથી જ બધા એ જે જેનું લગ્ન છે એના ઘરે જેને મદદ કરવાનું ચાલુ કરી દે એના મહેમાન એ પોતાના મહેમાન એમ કરીને પોતાના ઘરમાં મહેમાનને આવકારે. અને જોડે બેસે વાત કરે એ બધું કરે, આ બધું છે ને આપણને ખાલી ગામડામાં જ જોવા મળે છે. હવે હવે છે ને શહેરમાં એ બધી વાત નહી રહી. અને પોતાના પણું તો એવું અનુભવ જ અનુભવ જ નથી થતો એમ
સાચી વાત.
એકલતા વાળું લોકો હોવા છતાં એકલતા વાળું જીવન જે છે. એ શહેરમાં વધારે જોવા મળે. ગામડા કરતા
અને જો આપડણે સ્વાસ્થ્ય ની વાત કરું તો કેવું કે ગામડામાં, ગામડામાં શું કેહેવાય કે મોટી મોટી થી રહે છે. જ્યારે શહેરમાં તો એટલી મોટી બિલ્ડિંગો થી વધારે પડતી સોસાયટીઓ કોઈ ગીચ તા જગ્યા બને તે ખુલ્લી જગ્યા જ ના મલે. અને શહેરમાં કેવું કે જ અમ્મ અમ્મ બહુજ દુકાનો ખાવા પીવાના સ્ટોલ લાગ ગેલા હોય એટલે બધા માણસો વધાર એ બાજુ જ આકર્ષાય એના કારણે ઘરનો ખોરાક એ લોકો થોડો અવોઈડ કરે. એના કારણે બીમારીઓ બધી જાએ છે. જ્યારે ગામડાઓમાં આવી બધી ફેસિલિટીઓ ઓછી હોય એટલે એમને મજબૂરી રીતના ઘર-ઘરનું જ ખાવા ખાવું પડે.
સાચી વાત છે. અને હમ્મ ખોરાકમાં પણ એ લોકોનો જે ખોરાક હોય એટલો શુદ્ધ તો હોય ચૂલા પર બનાવેલું આહા હા હા એનો જે સ્વાદ આવે બહુ બહુ અને બધા પોષક તત્વોથી ભર પૂરમ શાકભાજી પણ એમના ખેતર માં નહીં લાવેલી હોય.
સાચી વાત બધું ફ્રેશ વસ્તુ જોવા મલે. હા અને પ્રેસ થાય એટલે એમનું જીવન તંદુરસ્ત રહે એમનું સ્વાસ્થ્ય આખું તંદુરસ્ત રહે. પણ આપણે નહી કહેતા કે ગમે તે બધી વસ્તુના ફાયદાને ઘેર ફાયદા હોય જ. પણ આપડે એ બધું માણસો પર શું કહેવાયની ઉભર ર કે આપણે કેવી રીતના આપડું જીવન સારું બનાવવું?
સાચી વાત છે. સાચી વાત કઈ નહી તમે અહિયાં આવજો મારા ગામમાં, બરાબર સમય મળે ત્યારે મે તમને અહંયા બધું બતાવીશ બધું કરીશું મળીશું મળીશું આપણેે હા.
હા, ચોક્કસ હા ચાલો.